હલો
હેલો
કેમ છો હા હલો
સમજામાં
આ શુ કરો? કઈ નહી તમારી બાજુ વરસાદ પડી રહ્યો છે કે કેવો વરસાદ પડી રહ્યો છે અત્યારે
વરહાદ તો નઈ આવે ગરમી લાગે
ગરમી લાગે છે શો ભાત બાર ભાત ને એવું ભાતને એવું રોપવાનું પટી ગયું સે
બાકી જ તમે રોપવા આવે તો સારું એવું કયરુ.
હા એવું છે બરાબર સો અત્યારે તો ખુબ જ મોટો પૂર આવી ગયો છે.
હા
અમુક વિસ્તારમાં તો
અમારા બાજુ તો નહી આવે વરસાદ
એવું છે? અમારા ગામમાં તો બહુ વરસાદ પડી રહ્યો છે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે.
એવું
હા બીજું વરસાદ ના કારણે તો વરસાદ તો આવો જ જોઈએ વરસાદ તો ખુબ જરૂરી સે આપ આપણા જીવન માટે
તે તો તેવું જ પણ બહ વારહાદ આવે તે
હા એ બહુ વરસાદ આવે તો બી દુષ્કાળનું પ્રમાણ લાવી શકે પણ વરસાદ આવે તો આ ડાંગરનો સારો પાક થાય ઘઉંનો સારો પાક થાય
હા તમાર રોપાઈ ગયું?
હા અમારે રોપાઈ ગયું છે.
બો જલ્દી
હા વરસાદ વધારે પડી રહ્યો તો એટલે અમારે અહિયાં રોપવાનું કામ જલ્દી થી પતિ ગયું છે.
હા તો બહુ વરસાદ આવિયો તો બે ત્રણ દિવસ તો બન જ હતું એટલે મોડુ થઈ ગયું આ વખતે
હા અમારે અહીંયા જલ્દી ગપ્પા પતિબી ગયો છે. અને હવે નીંદવાનું કામ ચાલુ ચાલુ થવાનું છે.
તો જલ્દી જ તમારે બોવ ઉતાવળ કરી લાયખી તમે તો
હા જેથી એટલે કે ચોખ્ખો પાક થાય અને વધારે કચરું ની નીકળે તો એ એનું પ્રમાણ વધી જાય અને ડાંગરનું પ્રમાણ વધે
હા બરાબર.
બી બીજું વરસાદતો વરસાદ જરૂરી છે વરસાદના લીધે આ પાણી આખા વરષનું પાણી ચાલી રેય આપણને અને વરસાદ ની હોય તો તમારે શું કેવુ વરસાદ ખુબ જરૂરી કેહેવાય કે કે ની જરૂરી કહેવાય
તે જરૂરી જ ને
હા વરસાદ પડે તો તો આખા વર્ષ પાણી ચાલી રહે બરાબર ને.
હા બરાબર. નાસ્તો કયરો કે બાકી?
હા કરી લીધો છે તમે?
બાકી જ.
બરાબર કે હજી બાકી છે?
લેટ ઉઠી એટલે
ઓહ બરાબર
બીજું કઈ વરસાદ વિશે.
વરસાદ વિશે તો વરસાદ તો જરૂરી જ છે ને અત્યારે વધારે વરસાદ આવવાની હજુ સંભાવના બતાવતું છે અને વરસાદ વધારે આવે તો પુર આવાની શક્યતા બની શકે છે. અને નીચાણ વાળા વિસ્તારમાં તો જલ્દી પાણી ભરાય જાય.
પણ આ વખતે તો બહુ નુકસાન થઈ ગયું. બધા
હા હા આ વખતે તો ખુબ પ્રમાણ મોટો પૂર આવ્યો અને એટલે એટલું બધું પાણી ભરાઈ ગયું પુષ્કળ પ્રમાણમાં કે તેથી તે વરસાદ બોવ વધારે પ્રમાણમાં આયવો. ને ખુબ જ પાણી ભરાઈ ગયું ને બધાની દુકાનમાં ઘરમાં ને એવું પાણી ભરાઈ ગયું. તમારે ગામમાં આજુબાજુમાં બી પાણી ભરાવા ભરાય્યું હશે ને?
હા ત્યારે જ આખા ડૂબી ગયેલા કઈ જ પેલું પતરા બતરા બધું જ.
હા બ અમુક ને તો આખા નાખા ઘર જ પાણીમાં તરાઈ ગયા હતા.
હા બધું જ કઈ જ ની રેલું.
આવે તને ઘણા આવે તો ઘણા વિસ્તારમાં અત્યારે તો તે લોકોને માટે ખાવાની સુવિધા ની વ્યવસ્થાને એવું બધું ખુબ ચાલી રહ્યું છે.
હા અમારે બાજુ બી.
અમારે અય્યા તો. અ ગામના બીજા ગામના લોકો ત્રીજા ગામમાં રસોઈ બનાવીને અને કપડાનું ને ધબડાનું ને એવું વિતરણ પણ કરે છે. તમારા ગામમાં પણ એવું કરતા હશે ને?
હા ચાલુ જ છે.
હ જેથી તે લોકો ને સહાય મળી રહે અને એ લોકોને ખાવાની વ્યવસ્થા મળે. ને યોગ્ય એ લોકોને કપડા ની વ્યવસ્થા મળે.
હા
બીજું તમારા ગામમાં ત મેરે ગામવાસીઓ પણ સેવામાં જતા હશે ને?
હા જએ